હલો.
કેમ છે?
બસ સારું. તને કેમ છે?
મને પણ સારું છે. શું કરો છો?
કંઈ નહી. બસ ફર્નિચર કરાવવા આવ્યા તો એ થઈ ગયું છે હમણાં
ઓકે. ફર્નિચર અત્યારે?
હા.. ઘરમાં ફેમિલી ચાર-પાંચ વર્ષથી ફર્નિચર બાકી હતું ને તો પીવીસીનુ ફર્નિચર કરાવડાવી લવ.
ઓકે. તમારું વોઇસ થોડોક લૉ આવે છે તો આઈ થિંક નેટવર્ક પ્રોબ્લેમ છે કે?
ના આવે છે હવે?
હા હવે આવ્યો. ઍરબડ્સ કનેક્ટ નથી ને? હમ્મ ઓકે સારું. બ્રેકફાસાસ્ટ?
બ્રેકફાસ્ટ તો કર્યો તો સવારે પૌવા.
બહુ સરસ! પૌવા બટેટા?
હા.. પૌવા બટેટા. તે બ્રેકફાસ્ટ કર્યો?
હમ્મ, નહીં મેં બ્રેકફાસ્ટ તો નથી કર્યું. આજે સેટરડે છેને તો લેટ જાગી હતી. તી
ઓકે ઓકે.
તો આજે તમે કેમ વલા, ફર્નિચર્યા ફર્નિચર કરાવવા મતલબ આજે જ આવ્યા તા, કે ઝાઝા દિવસ થ્યા કામ ચાલુ હશે ને એનું તો?
હા, ફર્નિચર કરવા લગભગ ત્રણ ચાર દિવસ પ પેલા આવ્યા તા. તો એમાં તો વધારે વાર લાગે એમ હતી, પણ એણે જે અંદર બોક્સ ને બધું આવે ને બનાવાનું, મતલબ તો એણે એની ઘરે જ બનાવી નાખ્યું તું પેલા બોક્સ, એના ઘરે. મતલબ ચાર પાંચ દિવસ બનાવ્યું પછી અહીંયા બોક્સને લઈ આવ્યા, અને એને પછી ફીટ કર્યું. તો અહિયાં ચાર દિવસથી કામ ચાલુ હતું એનું.
ઓહો, તો તો આખા ઘરમાં ધૂળ ધૂળ થઈ ગઈ હશે!
હા, આખા ઘરમાં ધૂળ ધૂળ થઈ ગ્યું છે. સાફ સફાઈ હજી બાકી છે. હા હું કરીશ, એમાં શું?
બહુ જ સારું કેવાય. મન હું તો એમ કેવાની હતી, કે મમ્મી સાફ સફાઈ કરતા હશે તો તમે એમની હેલ્પ કર જો.
હં હં, મેં જ સાફ સફાઈ કરી નાખી છે. હમ હ.
બાકી ફર્નિચરનું કામ સાવ કમ્પ્લીટ ને હવે?
હા એમ તો બરું પૂરું થઈ ગયું છે. થોડુંક આજે બાકી હતું, કાલે કીધું તું મને કે કાલે આ વીશ, થોડુંક એક કલાકનું છે જ એવું કામ. પણ હ થોડી વાાર લાગી ગઈ, બે ત્રણ કલાક જેવું કામ કર્યું તો હમણાં જ થ્યું હજુ.
તો પછી સાફ સફાઈ આજે કરો, ને કાલે આવીને કામ કરશે, તો કાલે તમારું કામ વધે નહીં? જે સબ સબ
ના ના ના મતલબ કાલે એને એવું કીધું હતું કાલે એને ઘરે ગયા પૂરું કરીને ગઇ કાલે અમને એવું કીધું મતલબ આજે આવીશ શકીશ અને મતલબ જે બાકી છે મતલબ દરવાજામાં અને એંગલને અને ઉપરને મેગનેટને એવું લાગેને દરવાજામાં ફર્નિચરમાં
હા.
હા એવું બાકી હતું તો એ કે આજે મતલબ તો આજે આવીને કરશે એક કલાક એમ કામ તો થઈ જશે.
ઓકે તમારે ત્યા વરસાદ છે કે નથી
ના ના અહીંયા નથી ત્યાં છ
હા અહિયાં તો ઓવર વરસાદ છે એમ તો ત્યાંય આવો જોતો હતો
હા હા આવ તો ખબર નઈિ ક્યારે આવશે બહ ટાઈમયો ગયો બાકી તો હમણાં અગિયાર હતી ને હા કાલે અગિયારસથી મોટી અગારસ આવે ને તો ત્યાં સુધી તો વરસાદ આવી જ જવો જોઈએ પણ આવ્યો નથી
હા એમ તો જૂન મહિનાની સ્ટાર્ટિંગમાં છે ને વરસાદ ચાલુ થઈ જ જાય
હા તો હજુ અહં તો એવું જ ગરમી ગરમી જ છે
ચાલ રાખે
શું બાકી બસ હવે જમવાનું બનાવાનું હમ
તમે બનાવશો એમ
હા હું બનાવીઈશ
ચાલો તો અમે પણ આવીએ
આવ આવો આવ શું ખાવું છે જે ખાવું હોય
તમને શું બનાવતા આવડે છે
હા મને રાઈસ બનાવતા આવડે છે મસાલ રાઈસ
ઓ એ તો મારો ફેવરેટ છે
એ હું મારે રજા હોય ત્યારે હું એજ બનાવું છું
મતલબ પરમનન્ટ ડિશ લાગે છે તમારી
હાા પરમીન છે એવું માની લો
બહુ સારું કેવાય હું એ સાઈડ આવીશ ને ત્યારે ટ્રાય કરીશ
ઓકે તો કેને આવવાનું
એનું નક્કી નથી
તો આવો તો ખબર પડે ને ત આવ આ બાજુ ખાવા તો ખબર પડે કે બનાવું
હમ એતો હવે જોઈ બે ત્રણ મહિના પછી કે
ઓકે બે ત્રણ મહિના પછી
ત્યારે સુધી પરફેક્ટ રેસ બનાવતા આવડી જોઈ ને
મને તો રસ પરફેક્ટ જ બનાવતા આવડે છે હું ચાર વર્ષથી તો બનાવું
ઓ એવું છે એ મને નથી ને ખબર પછી
ચાર વર્ષથી બનાવો છું મને મારા જ ભાવે
બહ સારું કેવાય એનો મતલબ બીજું તમને કઈ બનાવતા જ નથી આવડતું
ના એવું ના હોય ને અને બધું આપડે રોટલી શાક દાલ રાઈસ બધું બના લો
એવું છે
હા આ તો મને વધારે ભાવે નહી બનાવું
ઓકે
હા
સારું હા એમ તો રાઈસ ની બધી વસ્તુ ભાવે
ઓકે હવે બનાવી સ અ રઈસ પનીર અને સોયા બી બરા
ઓ પનીર એડ કરીન
હમ્મ પનીર સુ
તો પછી એમાં એમ ની એમ નહી મને છે ને પેલે તે સ્ટાર્ટિંગથી કેયો કેવી રીતના બનાવું છું.
જો પેલા એને એમને ગરમ પાણીમાં ગરમ કરી નાખીશ. પછી ઠંડા પાડી ના લઈશ પછી એમાંથી પાણી કાઢી લઈશ. બરાબર?
હા.
પછી એના નાના નાના નાના કટકા કરી નાખી પછી એને થેલીમાં મૂકી દઈશ. બરાબર. હા. પછી વેજિટેબલમાં ડુંગળી ટમાટું પનીર લઈ અને એને કટકા કરી સવારી લ
ઓકે. બરોબર છે. તમને ખબર ને મને શું બધું.
ના હું તને કહું છું. હું તને ક છું કેમ બનાવું છું. હા પછી કુકરમાં થોડીક ઓઈલ લઈ લઈશ, પછી એમાં થોડુંક ઘી નાખી દઈશ. પછી થોડુંક ગરમ થઈ જાય પછી રાયીને જીરું થઈ ગયા પછી એમાં બટાકા બટાકા તો બોલાઈ ગયા છે મે બટાકા પેલા બટાકા નાખીશ. બરાબર? ગરમ થઈ જાય પછી. એ બરાબર બાફીશ બટાકા પછી ડુંગળી ટમેટું મરથું એવું બધ બરાબર પછી એને થો મતલબ પાકવા દેવાનું. એવું લાગે બાકી ગયું ત્યારે થોડું પછી રસ મસાલા આપડે જે નાખતા હોય ધણાજીરાના પાાવડર હે હલ્દી પાાવડર એ તીખું ખાતા હોય તો મરચું પાવડર એ બધું નાખું છું હુ. મરચું પાવડર ઓછું નાખું બરાબરને? હા પછીક દેવા પપી જ પપ્પા ત્યાં સુધીને રાઈસ લઈ લેવાના રાઈસને સાઇડમાં પાણીમાં નાખી ધોઈ નાખ અને પછી પાકી જાય પછી એમાં બધું નાખી દીધું હોય આપડ જે સવારેલું હોય પનીર ને બધું. એધું લાગે કે પાાકી ગયું. પછી એમાં રાયસ નાખી દઈશ. સોયાબીન અને રાઈસ બરાબર? સોયાબીન હા સ પછી નિમક એ બધું નાખી દીધું હોય ઓકે પછી થોડીક વાર પાકવા દઈશ ને એમાં મેગીનો મસાલો નાખી દે મેગીના પેકેટમાં આવે ને
ઓકે.
આવડે નહી જે નથી ભાવતું.
બંનેની ટેસ્ટમાં ફર્ક આવી છે.
હા ઘણો ફરક આવે ઓલું જે મેગી ન રેડીમેડ મેગી ન પેકેટમાં આવે ને હા એ મસ્ત લાગે નાખીએ તો પણ જે લોકો અલગથી મસાલો આવે ને એ તો મને ખબર નહ શું હોય અર મતલબ એ અલગ મતલબ એ રેડ કલર નો આવે ખબર જે પેકેટમાં આવે છે ને અલગ થી મળે છે ને જે લનેસ્ હલો હા ઈજ એ રેડ પેકેટમાં આવે છે આજે મેગી ને અંદર આવડો આવે ને એ બો મસ્ત લાગે
અરે મેં તો ક્યારે ટ્રાય જ નથી કરી મને એમ કે મેગી મસાલો બધો સમે આવતું હશે
ના ના મેગી નો જે મતલબ અલગથી જે પેકેટ આવે ને મેગી મસાલા નું એમાં ખબર ની બીજું બધું નાખી એવું લાગે છે મતલબ લવીગ ને બધુ પાવડર ના મસાલા ગરમ મસાલા હા એનો પાવડર નાખેલો હોય ને એવું લાગે છે એટલા માટે મનેાવે ને એવું તો પછી મેગી લાય મે. ભલે વધે પણ મેગી ને મસાલોમાં નાખી દેવો પછી ભલે મેગી નાખ. ખવા માટે મસાલો ના આવા.
ઓકે મારે જોવું જ પડશે યાર મને. કે જે મેગી ના પેકેટમાં જે અંદર આવે છે એ મસાલો એન્ડ ઓનલી મેગી મસાલો આવે છે. સેમ આવતોું હશે.
ના ના ઘણો બધો ફરક આવેમાં એમાં છે ને મેગી ન જે રેડીમેડ પડીકું આવેને પેટ. હા એમાં ઉપર જ મતલબ આમ. ્રો કરેલુંવંગને તજ ગરમ મસાલા તો. તું મેગીમાં નાખી દઉ ને મેગીમાં મને મેગી જરા. હમ હ એવું.
એ તો તો એ. સાંજે કેવી રીતના મતલબ શું ચેન્જસ છે ફ મેં ક્યારે નોટિસ જ નથી કર્યું.
ના ના જોયું પછી રાઈસમાં નાખી દીધું બરાબર. પછી પાણી એડ કરી નાખું એક બે દોઢ ગ્લાસ જેવું.
ઓકે હમ.
કુકર બાદ કરીને પાકવા દેવાનું એને ત્રણ ચાર સીટી થઇ જાય. એટલે પછી રાસ પાકી જશે જોઈ લેવને એક વાર બરાબર પાકી ગયો કે નહી એમ.
ઓકે તમે નમક નાખવાનું ભૂલી ગયા.
ના ના નમક ને કીધું તું મસાલામાં જ નાખ્યું તું મેં મસાલા માં કીધું તું નમક નાખ. લેવાનુંય એવુ બધું નમકને બધું તો મસાલા ભેગું નાખી દેજો એવું બોલ્યો.
ઓકે બહુ સારું કેવાય.
હા. હ તારે ખાવી છે કે નથી ખાવી. એટલા માટે એટલા માટે તો કહું છું ક્યારે ખાવું.
આવે છે ને ભૂખ લાગે ને તારે કઈ દઈશ અત્યારે મને છે ને બેટિંગમાં. કોલ આવી રહ્યો છે તો હુ ફોન મુકું ફરી પાછો કોલ કરીશ ઓકે. હા બાય બાય.
ઓકે બાય બાય હા.